હેલો!
જય શ્રી કૃષ્ણ બેન!
જય શ્રી ક્રિષ્ના, રાધે રાધે. કેમ છો?
હું પણ મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં.
અ આજે આપડે, હા, હા, બિલકુલ સારી છે. આજે આપે ખૂબ મહત્વપૂર્ણ વિષય માતે વાત કરીએ. વિષય છે મેન્ટલ હેલ્થ અર્થાત માનસિક સ્વાસ્થ્ય. ઘણા લોકાને માથે ઘણા લોકોને માને કે છે કે માનસિક, શારીરિક રીતે સ્વસ્થ હોય એ સ્વસ્થ છે પણ એ પૂર્વ સ્વસ્થ નથી. ઓ આપણું મન વિ ઓ આપણું મન દુખી હોય, તનામાં હોય ત્યાર ડરમાં જી તું હોય તો શરીર પર ધીરે ધીરે અસર અનુભવ લાગે છે. એટલી ક કેવાય છે કે સ્વસ્થ મન અને સ્વસ્થ જીવન
સાચી વાત અને આાજની ઝડપી જીવનશૈલી સ્પર્ધા, મોબાઈલ, સોશિયલ મીડિયા અભ્યાસનો નોકરીની ચિંતા, પરિવારની જવાબદારી અને આર્થિક સમસ્યા કારણે ઘણા લોકો માનસિક તનાવનો સામનો કરી રહ્યા છે. પન અફસોસની વાત તો આ છે કે આપણે માનસિક સ્વાસ્થ્ય વિશે ખુલીને વાત કરતા નથી કોઈને તાવ તાવ આવે તો ડોક્ટર પાસે જઈએ હાથ તુટે તો ઇલાજ કરાઈએ, પણ મન દુખેન, ચિંતા સતાવે, રાત્ર ઊંઘ ના આવે ને તો આપણે એને છુ છુપાવ દઈએ ના આદત બદલવી જરૂરી છે.
એકદમ સાચું કીધું તમે બેન. માનસિક સ્વાસ્થ્ય નો અર્થ ફક્ત માનસિક બીમારી નથી, એનો અર્થ છે ખુશ રહો, તનાવને યોગ્ય રીતે સાંભળવો સાચા નીરનય લેવા અને સંબંધોમેં પ્રેમથી પ્રેમ ભી નિવા ભાવ કરનો,
સાચીવાત અને એક વિદ્યાર્થી જો હંમેશા ડરમાં રહે ને, એ સારું ભણી શકતો નથી, એક કર્મચારી જો તલાવમાં હોને એ ગામમાં ધ્યાન આપી શક્યા નથી એક માતા- પિતા. જે માનસિક રીતે પરેશાન હોય એ પરિવારને, પણ અસર કરે છે, એટલે જતો માનસિક સ્વાસ્થ્ય બધા માટે જરૂરી છે.
બિલકુલ- બિલકુલ સાચું કીધુ તમેં. હું આપણે માનસિક સ્વાસ્થ્ય, આપણે માનસિક સ્વાસ્થ્ય સારું રાખવામાં આવે, પણ દરરોજ થોડો સમય આપણે, જાત માટે કાઢવો જોઈએ પરિવાર સાથે સમય, પ્રસાર કરવો જોઈએ અને મિત્રો સાથે ખુલીને વાત કરવી જોઈએ, યોગ્ય ધ્યાન પ્રાર્થના સંગીત સાંભળવું જોઈએ, અને પુસ્તક પાછવુંને ખૂબ ઊંઘ લેવી આ પતિ મનને શાંતિ રાખવી જોઈએ,
સાચીવાત આ તમને લોકો કે તનાવ વધી રહ્યા છે, જો તમને, લોકો કે તનાવ વધી રહ્યા છે, નેતો મદદ માંગવામાં ક્યારેક શરમના માનવી. પરિવાર, મિત્ર, શિક્ષક અથવા કાઉન્ટર સાથે વાત કરવી. કાઉન્સલર સાથે વાત કરવીએ કમજોર નથી,
બિલકુલ સાચુંકીધું, આપણે ઘણી આપણે ઘણીવાર સાંભળ્યું છે, કે સ્વાસ્થ્ય એજે સંપત્તિ છે. પણ આ વાક્યમાં માનસિક સ્વાસ્થ્યનો પણ સમાવેશ થાય છે, જો મન શાંત -શાંત હોય. જો કઠિન પરિસ્થિતિને સરળ લોગ છે, પણ જો મન શાંત હોય. તો સુખ- સુવિધા હોવા છતાં જીવનમાં આનંદ નથી રહેતો.
સાચીને આજના યુગમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાની ખુબ, ખુબ જરૂરી બની ગઈ છે, શાળાઓ- કોલેજો ઓફિસો અને. સમાજ આ વિષ સમાજમાં આ વિષય પર ખુલીને ચર્ચા નથી જોઈએ. થતી જોઈએ. જો કોઈ વ્યક્તિ ચિંતા તનાવ કે ઉદાસ અનુભવ, અનુકુળ હોય એને, મજબૂત બનાવાને, એવું કહતો કે એની વાત ધ્યાનથી સાંભળવી. અને સાંભળવું પણ એક એ, સાંભળવું પણ એક એવી છેવાશે, ઘણીવાર વ્યક્તિને સલાહ કરતા વધારે એક સોત, સારો શ્રોતા જોઈએ.
બિલકુલ. સાચું કહ્યું. આપના ભારતીય સંસ્કારો પણ માનસિક સ્વાસ્થ્ય મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરિવાર સાથે સમય પ્રસાર કરવો. વડીલોનું આદર કરવો. અને સવારે પ્રાર્થના કરવી યોગ્ય અને ધ્યાન કરવું. પ્રગતિ સાથે સમય બિતાવણ આ બધી આત્માઓને મન અને શાંતિ આપે છે.
સાચી વાત. અને બીજી મહત્વપૂર્ણ વાત પોતાની સાથે પ્રેમ કરવાની શીખવ્યું. દરરોજ પોતાને યાદ કરવું, હું અમૂલ્ય છું. હું પ્રયત્ન કરી રહી છું. અને મારો જીવન પણ એક આ, આગવી ઓલક છે. આવા સકારાત્મક વિચાર આત્મવિશ્વાસ ‌વિચાર વધારે છે.
બિલકુલ, સાચું કીધું મેં.
અને યાદ રાખો જીવનમાં સુખ અને દુઃખ બંને આવશે. પણ જેમાં રાત્રે પ્રસાર સવેરો અ સવેરે આવે છે ને એની કઠિન સમય પછી દિવસ જરૂર થાય છે. એટલે ક્યારેક આશા છોડવી નથી.
બિલકુલ સાચું કીધું. હું પણ એક નાનો સંદેશ આપું છું. જો માનસિક સ્વાસ્થ્ય ને સંભાળ રાખો કારણ કે ખુશ મન ખુશ મનથી ન ખુશ પરિવાર બને છે. ખુશ પરિવારથી ખુશ સમાજ બને છે. અને ખુશ સમાજ થી મજબૂત રાષ્ટ્ર બને છે.
સાચી વાત આજથી એક સંકલ્પ લઈ કે હું મારો માનસિક સ્વાસ્થ્ય ધ્યાન રાખીશને બીજાની ભાવનાઓનો કદર કરીશ.
બિલકુલ સાચો કયું.
સાચું અને હોય જ તો અ આની ઝડપી જીવનશૈલી અને મોબાઈલ સોશિયલ મીડિયા અભાસનો ગોરને અ પોતાના માટે ટાઈમ મળતું જ નથી તો બધાને આ બહુ જરૂરી છે. કે ભાગ થોડી ભરી જિંદગી મે પોતાના વિષય પર ભી થોડો સમય પસાર કરવો બહુ જરૂરી છે.
બિલકુલ સાચું કીધું તમે
હમમમ અને પોતાના સુ સવારે ઉઠીને યોગા કરો, ધ્યાન કરો. અને જોડે ભગવાનની આરાધ્યા કરો તો એને માટે પણ માનસિક સ્વાસ્થ્ય અ સારું થાય છે.
બિલકુલ સાચું ક્યો અને માનસિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય મજબૂત હોય. તો અપરો દિમાઞ શાંત હોય. અને તનાવ-તનાવથી દૂર રહેવાનું અને રિશ્તા અ મજબૂત થાય અને રોજ રોજ કે રોજ કામ પણ કામ કરું અને ખુબ સારું ખાવાનું બહુ ધ્યાન રાખવું જોઈએ.
સારી વાત. માનસિક સ્વાસ્થ્ય સારું રાખવા માટે તો ખાવા પીવાનું પણ બહુ ધ્યાન રાખું. આપવો જોઈએ કેમ કે આપે જે ખાવા પીવા માટે અ શું જમો એને માટે જો ધ્યાન ના આપો તો આપણું માન સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય બંને બગડી જાય તો એના માટે પણ જોર દેવું બહુ જરૂરી છે
બિલકુલ સાચું કીધું અને સામ અને સવા માનસિક સ્વાસ્થ માટે બહુ પાંચ તરીકા આપે છે મન કી મન ને શાંતિ આપણી અને મન કી બાત દોસ્તા ને કરવાની ની પરિવાર સાથે કી સી ભરોસે મંદની વાત કરવાની અને સહી સમય પ પર ઉઠ નો અને સહી સમય પર ખાણો અને સહી સમય પર વ્યાયામ કરવાનો
સાચી વાત ને જો સાચી વાત
અને તે સ અને સ્વાસ્થ્ય માટે આપણને તીસ મિનટ હી ફોન ચલાવાનું અને ટીવી દેખવાની અને શોખ ભી પુરા કરવાના ગાના પેન્ટિંગ હમ્મ, કુછ બી આપનો આપને જો ખુશી મલે વો કરવાનું અને અગર હફ્તે દો હફ્તે જ્યાદા ઉદાસ ઘપરાટા નહિ આવે તો ડોક ટર પાસ જાણો જરૂરી છે.
સાચી વાત ડોક્ટરો પાડે જવું છે અને તપાસ કરાવો બહુ જરૂરી છે કેમ કે આજની ભાગદોડ વારી જિંદગીમે તો કેની પાડે ટાઈમ નથી એ તો આ પણ બહુ જરૂરી છે કે રૂટીન ચેકઅપ કરાવો જો મન શાંત હોયન તો કઠિન પરિસ્થિતિ આપણ સરળ લાગે છે પણ જો મન અશાંત હોય ને તો દુઃખ સુખ હોવા છતાં જીવનમાં આનંદ રહેતો નથી તો માનસિક સ્વાસ્થ્ય માટે પણ બહુ જરૂરી છે કે આપણે આપણા શરીર માટે પણ થોડું ધ્યાન રાખ વુ જ છે.
બિલકુલ સાચું કીધું
સાચી વાત અને માનસિક સ્વા તેનો અર્થ ફક્ત માનસિક બીમારી નથી ખુશ રહેવું પન બહુ જરૂરી છે કેમ કે આગર તનાવને યોગ્ય રીતે આ તનાવ પણ રાખવો નથી અને આ અને આસપાસના બધા લોગોને પણ ખુશ રાખવા બહુ જરૂરી છે.
બિલકુલ સાચો કયો અને માનસિક સ્વાસ્થ્ય હપતે હપ્તે સે મતલબ હપ્તાનું જ્યાદા ચીડચીડાવુ, ઉદાસી અને નીંદ ન આવે બહુત જ્યાદા શુન અને બહુત જ્યાદા ભૂખ લાગના ભૂખ બી ના લાગે અને કિસી કામમે મન ના મન ના લાગે તો એવું કેવાય કે કુછ મતલબ આપણું માનસિક સ્વાસ્થ ઠીક ના હોય તો ઉપર નહીં લાગવાતું મન નહી લાગતું કે કામ મેં નહી લાગતું મન છીડછીડા ગુસ્સા આવવાનો અને ભૂખ ના લાગવાની અન્નુ મતલબ એ લક્ષણ સે માનસિક તનાવ રા
સારી વાત તો આપણે એવી રીતે હ ક્યારે મદદ માંગવાનો સર ન માને પરિવાર મિ ત્ર, શિક્ષક અથવા કાઉન્ટર સાથે વાત કરવી પણ બહુ જરૂરી છે.